પણ આજે તો બહુ જ ભૂખ લાગે છે સવારથી કઈ ખાસ ખાતું નથી એટલે હવે તો પેટમાં ઉંદરડા દોડે છે એમ લાગે છે હા.
ત્યારે ઘરેલુ ખાવાનું મન થાય. બહાર નું ખાઈએ તો પણ દિલ નથી ભરતું. તો
સાચો કહ્યું ફસ છોડ ખાઈએ ને તો ટાઈમપાસ થાય પણ સંતોષ તો ઘરેલુ ખાવાના જ મળે છે ને.
હા તે તો આજ આજનો પ્લાન ફાઈનલ કરીએ આપણે ઘરેલું ગુજરાતી ખાવાનું જ બનાવીએ.
હ આવી જશે ગુજરાતી ખાવાનું તો દુનિયામાં બેસ્ટ છે.
હા અને તેમાં બધા સ્વાદ મળે મીઠું ખાટું તીખું બધું જ
તો પે નક્કી કરીએ કે કેસ શું શું બનાવવું છે.
હા મેનુ સારી રીતે પ્લાન કરીએ તો બનાવવામાં પણ મજા આવે.
તો સૌથી પહેલા રોટલી કે ભાખરી રાખી કે
હા એ તો બેઝિક છે અને સાથે દાળ ભાત હતો હોવું જ જોઈએ.
તો ઈ ડાળ બનાવીએ.
તુવેરની ડાળ બનાવીએ. થોડી મીઠી થોડી ખાટી.
હા ગુજરાતી દ તો ખાસ જ હોય છે હા.
અને સાથે કડી પણ રાખીએ.
હા કઢી ખીચડી તે એકદમ ક્લાસ શિક કોમ્બિનેશન છે.
સાચો છે અને ઘી નાખીએ તો ખાસું તો વધુ મજા આવશે.
હવે શાક ની વાત કરીએ.
હા મે ત્રણ શાક રાખીએ, તો સાડી સંપૂર્ણ લાગે.
એક તો રિંગન બટાકાનું શાક તો રાખીએ છે.
હા એ તો ક્લાસિક છે મીઠું ખાટું સ્વાદ બહુ જ ટેસ્ટી લાગત છે.
અને એક લીલું શાક બ નાખીએ જેમ કે મેથી કે પાલક
હા હેલ્ધી પણ રહેશે અને સ્વાદ પણ વધ છેે.
સાથે પાપડ અને હાથા નું પણ રાખીએ
મને એ કેરીને અથાણું બો બહુ ગમે છે.
મને લીમડી નો ગમે છે.
આવ આવવા જોઈએ.
સાટર મા સો રાખીએ.
ખમન ઢોકળા રાખીએ સોફ્ટ એન્ડ લાાઈમ હોય છે.
હા અને ઉપર રાય જીરુ નો વઘાર કરીએ.
સાથે લીલી ચટણી અને મીઠી ચટણી પણ રાખીએ.
મને થોડું સેવ અને સીંગદાણા નાખ્યા તો તો મજા જ આવી જાય હા ખાસ કરીને ચા સાથે તો એકદમ બેસ્ટ. લાગે.
ગુજરાતી નાસ્તામાં ફફડા જલેબી તો નો કોઈ જવાબ નથી.
તને થેપલા ગમે છે?
ફેવરેટ છે.
એ લાંબા સમય સુધી રહે છે. તે મા પણ કામ
હા ને દહી કે અઠાણ અથાણા સાથે ખાઈએ તો મજા આવી જાય.
તને હળવો ગમે છે?
હા બહાર થી કાકરો અને અંદર થી સોફ્ટ બો બહુ જ ટેસ્ટી લાગે છે.
અરે ઊંધિયું તો ગુજરાતની શાન છે.
જલેબી.
હવે મીઠાઈ નક્કી કરીએ કારણ કે ભોજન પછી મીઠાઈ તો હોવી જ જોઈએ ને.
હા મીઠાઈ વગટ ગુજરાતી ભોજન આ ધૂર લાગે છે. મનો શ્રીખંડ વધારે ગમે છે ખાસ કરીને કેસર એ. જીવરો.
હા એ દેવા પિસ્તા બદલામ નાખીએ ને. તો વધુ ટેસ્ટી લાગે.
સાચો છે અને ઠંડો શ. ન ગરમ ભોજન પછી બહુ સુ સારો લાગે છે.
તને ખબર છે દરેક ગુજરાતી. તહેવારમાં ખાસ ખાવાનું હોય છે.
હા જેમ કે દિવાળીમાં મી. ઠાઈ યો અને નાસ્તા.
ચકલી લાડુ શંકરપરા ઘૂઘરા બધું જ હોય છે.
ઊડિયુ અને જલેબી.
એ દિવસ ખાસ ખાવા માટે તો હોય છે.
હા પરિવાર સાથે હ, નહી તો ખાવાનો મોળો થઇ જશે.
શાક કાપ હું લોટ બાંધી દેઉ. કઢીમાં તે દહીં તૈયાર છે? ભઈ રસોડામાં કેટલી સરસ શું ગનાવે છે?
આ વધારાની સુગંધ એકદમ મજાની લાગે છે.
એ સુગંધી ખૂબ જ ભૂખ ખધી છે.
અને જ્યારે ગરમ રોટલી બને ત્યારે તો વઢું જ મજા આવે.
સાચું છે. તાજી રોટલી અને ઘી બસ મજા. તને શું લાગે છે? ગુજરાતી ખાવાનું કેમ ખાસ છે?
કારણ કે, તેમાં બધા જ સ્વાડ હોય છે. અને બેલ્સ બ્લેટ્સ હોય છે.
અને તે હેલ્ધી પણ હોય છે.
વધારે તેલ અને મશ મસાલા વગર પણ ટેસ્ટી બને છે.
અને ઘરેલું બનાવવું હોય એટલે સ્પર્શ પન એટલું જ
તને બહુ બાહરનું ખાવાનું ગમે છે?
હા, ક્યારેક ગમે છે પણ રોજ નહી. હા, બહુ નુખાયે તો ટેસ મરે છે પણ હેલ્સ નહીં.
સાચું છે. ઘરેલુ ખાવાનું જ સારૂ. છે.
અને તેમાં પ્રેમ પન હોય છે.
એ જ તો સૌથી મોટી વાત છે.
હે રોસોઈ કોણે શીખવી? મને પણ ઘરે જઈને શીખી દે છે હ.
થઈ ગયું છે.
કેઓ મનાવામાં પન મજા આવે છે, તને પરિવાર સાથે બેસીને ખાવાનું ગમે છે?
હા સૌથી સારી વાત છે.
બધા સાથે વાતો કરતા કરતા ખાવાની તો મજા જ કઈ અલગ હોય છે.
અને હસતા હસતા ખાવાનું બધુ સ્વાદિષ્ટ લાગે છે. છે.
લાગે છે કે બધ્ધું તૈયાર થઈ ગયું છે.
હા હવે ટેબલ સેટ કરીએ.
તારી કેટલી સુંદર લાગી રહી છે.
બધા વાનગીઓ જોઈને જ ભૂખ વધી ગઈ.
મેે ઢોકળ ટેસ્ટ કરીએ.
તે લાગે છે આતો.
હવે દારભાત અને કડી ખીચડી, આજનો દિવસ તો યાદગાર બની જશે. છે હા.
હા ગુજારે ખાવાનું એટલે ખુશી.
ખાવાનું માત્ર ભૂખ માટે નથી. પણ ખુશી માટે પણ છે.
અને પરિવાર સાથે ખાઈએ તો તે ખુશી ડબલ છે. થઇ જાય છે.
અરે આપના મુખ્ય ભોજન ને મીઠા તો નક્કી કરી દીધી, પણ ગુજરાતી નાસ્તા વિશે તો હજુ વાત જ નથી કરી.
અરે હા ગુજરાતી નાસ્તો તો, ખૂબ ફેમસ છે, સવારથી સાંજ સુધી ખાઈ શકાય એવું ઘણું બધુ હોય છે.
સાચું કહ્યું, કેમ કે ખ મન, ઢોકળા, ફાફડા, ગાંઠિયા બધું જ બહુ ટેસ્ટી હોય છે.
અને સૌથી સારી વાત એ છે એ ઘણા નાસ્તા હળવા હોય છે. એટલે ભારે લાગતા નથી.
તને ખમર વધારે ગમે છે કે ઢોકરા?
મને તો ખમણ વધારે ગમે છે, ખાસ કરીને જ્યારે તે સોફ્ટ અને
હા અને તારા પર રાય અને જીરું અને લીલા મરચાનો વઘાર એકદમ જોરદાર હોય છે હા.
ખજૂર ઇમલી ની મીઠી ચટણી હોય, તો સ્વાદ ડબલ થઈ જાય. હા ખાસ કરીને ગરમા ગરમ ગા ઠ્યા અને સાથે તળેલી મરચી વાહ.
અને સાથે ચા હોય ને તો વાત જ અલગ થઈ જાય.
હા ગુજરાતી માનો ચા નાસ્તો એકદમ જ સરસ લાગે છે.
અને ખાખડા પણ. એક સર એક સરસ વિકલ્પ છે ખાસ કરીને સવારમાં.
હા ખાખરા તો હેલ્ધી પણ હોય છે, અને લાંબા સમય સુધી રાખી ખી સકાઈ છે.
તને કયો ખાંખરા ગમે છે જીરું વાળો કે મ સલાવારો.
મધો મસાલા ખા કરો વધારે ગમે છે? એમાં ટેસ્ટ વધારે આવે છે.
મને તો મેથી ના ખાખરા ગમે છે. થોડી કડવાસ અને મસલ એકદમ સરસ લાગે.
સાચો છે દરેક ખાખરાનો પોતા પોતાનો સ્વાદ અલગ અલગ હોય છે.
અમે ગુજરાતી લોકો ટ્રાવેલ માં મજા આવે છે. આપણા થેપલા લઈ જ જાય છે.
હા કારણ કે તે લાંબા સમય સુધી ખરાબ થતા નથી.
તને સેન્ડવિચ કે પીઝા કરતા આ બધું ગમે છે? ને આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલું પ છે.
સાચું છે ગુજરાત નાસ્તા માત્ર ખાવા ખાવા માટે નથી પણ એ એક પરંપરા છે.
આજે જો સમય મળશે, તો આપણે થોડા નાસ્તો પણ બનાવીશું હ.
હા ખાસ કરીને ખમણ ચોક્કસ બનાવીએ.
ની સાથે ખાખરા પણ તૈયાર કરીએ.
તો આજનો દિવસ પૂરો ગુજરાતી ફૂડ કે ફૂડ દે બ બંને. ગયો
હા ખાવાનું હો હત હોત તો. દિલ ખુશ જ થઈ અરે આપણે ખાવાના નાસ્તા બધું નક્કી કરી દીધું પણ બીના ભ વિશે શું.
અરે હા ગુજરાતી ખાવા પીવા પણ એટલા જ મહત્વના છે ખાસ કરીને ચા તો દરેક સમય ચાલે
હા સવારની ચા ની ચા સાંજ ની ચા ની સાથે નાસ્તો તો મજા જ આવી જાય.
તને કઈ ચા ગમે છે સાદી કે મસાલા ચા
મને તો મસાલા ચા વગર વધારે ગમે છે તેમાં આદુ એલચી ના કે તે સુગંધ પણ સરસ આવે છે.
હા અને વરસાદના સમયગાળામાં ગરમા ગરમ ચા અને ગાંઠિયા બ સ સ્વર્ગ જેવો લાગે છે.
સાચો કહયો અને ક્યારેક છાસ પીવાની હોય તો ખાસ કરીને ભોજન સાથે પીવી જોઈએ.
હા છાશ તો પાચન માટે બહુ સારી હોય છે ગરમ ખાવા પછી ઠંડી છાશ પીવાનું શરીર હળવું લાગે છે.
હ તેમાં જીરું ને મીઠું નાખે તો વધુ ડેસ્ટી લાગે.
હા અને થોડી નીની કણા નાખીએે તો સ્વાદ અને સુગંધ બને છે.
હ લસી ગમે છે?
હા ખાસ કરીને મીઠી લસ્સી. પણ એ વધારે પંજાબમાં ફેમસ છે.
હા પણ આપે કેક બનાવી શકીએ
અને ગરમીમાં આમ પતરા કે કેરીની રસ પણ બહુ સારો લાગે છે.
હા કેરીનો રસ અને પૂરી એ પણ એક ક્લાસિક કોમ્બિનેશન
ગુજરાતી લોકો ખાવા અને સાથે પીણા પીણાને પણ બેલેન્સ કરે છે.
સાચું છે એથી તો ભોજન પૂણા લાગે છે.
તો આજે આપણે શું પીશે?
સવરમાં ચા અને ભોજન સાથે છાસ.
પરફેક્ટ પ્લાન.
અને સાંજે ફરી ચા-નાસ્તા હ.
આજ તો પૂરો દિવસ ખાવા પીવાનું જ છે.
અરે એક વાત તો આપણે હજુ કરી જ નથી ગુજરાતી ખાવાનો એટલો સ્વાદિષ્ટ બને છે તેના પાછળ મસાલાનો મોટો રોલ છે ને.
હા બિલકુલ મસાલા વગર તો કોઈ પણ વાનગી અધૂરી લાગે. ગુજરાતી રસોઈમાં મસાલાનો ઉપયોગ બહુ બે બેલેન્સ્ છે.
હા વધારે તીખો પણા નહીં અને ફી ખોપા નહી એકદમ પર
તો ધ્યાન આપ્યું છે ઘણી વાનગીઓ ગોળ કે ખાંડ પણ લાગે છે એટલે સ્વાદ થોડો મીઠો પણ બને છે.
હા એજ તો ગુજરાતી ખાવાની ખાસ યત છે. મીઠું, ખાટુ અને તીખું બધું જ એક સાથે.
અને વધારે રાઈ, જીરું, કરી પટ્ટા, હિંગ એ બધું નાખીએ, ત્યારે જ સુગંધ આવે છે. વાહ!
સાચું કહ્યું ખાસ કરીને જયારે ગરમ તેલમાં રાઈટટકે ધરાવી ને ત્યારે અવાજ અને સુગંધ આવે એટલે ભૂખ જ વધી જાય છે.
અને હિંગ નાખીએે તો પાચન માટ તે પણ સારું છે.
હા અને લસણ આનું પેસ્ટ નાખે તો તેસ્ટ વધુ